હેલો. કે છો? શું કરા?
કા નઈ બોલો તમે ઘેર સ્વચ્છ રાખો છ?
ભઈ અવે અવેજ ઝાડુ મારીને અ રીકામાં થયા અમે.
એ અમે કે એને એ આમ કેટલીક સ્વચ્છતા કરે છે.
એ બઠી સ્વછતાં કરે છે ઈ જેમ કે અપની ખીડકી લુસાનું, ઝાડુ મારાનું, પોતું મારાનું, કિચન પૂસાનું કેટલું કામે બધે તું તું. એ સ્વચ્છતા અ અને આપણા ઘેરનું નથી, તો ભાયરનું બી સ્વચ્છતા કરે છે અમે
સ્વચ્છતા કરાવું જોઈએ સ્વ્
કોર જ જોવે કારણ આરોગ્ય તેનાથી સારું રેને આપણું શરીર બી સારું રેવું જોઈએ એટલા માટે. ટે હમ્મ. મચ્છર વગેરે ડાંસ વગેરે થતાં નહીં તેનાથી આપણે રોગ થતા નહીં આજાર થતા નહીં. એવું હમ્મ અને ગૈ આપ આપણ કેમ છે સ્વચ્છ કરે તો આપને બી મસ્ત વાટે કે નહીં ભવ સ્વચ્છ ચતા છે તો ખૂબ ભારી મજે ખૂબ અ ભારી વાટે. મનને બી એકદમ એ સુખ લાગે.
હવ ખુબ મનજે
એ અસ્તવ્યસ્ત ઘેર અ મેલેલ તું રખ અ રાખેના તો ખુબજ મનજે મન બટું આય થય.
ઘેર સારું લાગવું જોઈએ બ તું સારું રાખવું જોઈએ જમવાનું, પાણી સારું ભરાવુ જોઈએ પીવાને.
અ હા આપણને રોજ સકાળે આંગણાવું જોઈએ. અ સારા ધોયેલા કપડાં ઘાલાવું જોઈએ હમ્મ તમે ઓ તમે સ્વચ્છ પાની પીવાવું જોઈએ. સારું પાની પીવાવું જોઈએ, સ્વચ્છ કરીને કેટલું કેટલું હમ્મ અને એવું
એમ.
અને યેટલા બારીક બારીક સુષ્મ સુ સૂષ્મ જીવ રેન નથી ન આપે કે તે આપને ડોળાવતી બી દેખાવતા નથી. તેમ મશીન લગાડીને દેખેન ત્યારે દેખાવે હા. તે હા ત્યારે દેખાવે તો આપણને ન આ ની કાજી મજે પ્રેસ વગેરીને બી કપડા ઘાલવજો કારણ આપણ કેમ છે ભાયર લા ખી દેના કપડા સુકારાને તો તીના પે ભી હ સ્વા તાય અ હ સ્વતા એ લવું જોઈએ સ્વતાની કાળજી તો ખુબ જ સારું રેશે. કારણ યુ છે, ને આવડાના જનરેશનમાં તો કેવો રોગ ક્યારે આઈને ઊભો રહે છે, ને એનું કઈ જ અત તો નઈ છે.
હા
હમ અને કેમ છે? અને આપન આપની કરવાની ખાવાનું મજે કરવાની ઘાય અને હા અને એ કેવું છે, આપન કરવાનું માં જ આવે અને લગ કઈ બી થઈ જાય તો તે નામ મત થઈ જાય કે નય અમે યું કર્યું તો યું થાય પણ તેવું કજ નથી રેતું તે આપ બધું સ્વચ્છ કરતા નથી ને એટલે.
હા - ના અવડા હમેતો શાળા માં બીજા વયના જાય છેને હું ત્યાં બી રહે છે, રોજ બેન્ચો અમારો સાફ
ત્યાં આવે તો રો જી હાથ હાથ પગ ધોવાવું જોઈએ. આપણ કેમ છે. કૂદી કાદી ને ક પાણી દાડા માં તો એટલા કપ કપડાં ખરાબ થઈ જાય ને પાણી દાડામે
અને વય
ધોવું પડે કપડા હા હા નખા કાપવા જોઈએ છે, અને ઘેરમાં ઝાડુ બી મારવું જોઈએ છે, બેટ ટાઈમ ત્રણ ટાઈમ મારો પોતું મારવું જોએ છે, હા આપણી જમેલ થાળી લગે જ ધોવા છે, આળસ નથી કરવાના એ બધા વસ્તુ માટે હા આઠડમે હા આઠ ડાળમે હા આઠદાડા મેં એકદા તો ભી ખિડકીઓ દરવાજા બ ધુ લુસાવું જોઈએ કેટલું કામ રહે જ આપનું લંગ પેના બેડશીટ વગેરે તે પણ બદલાવું જોઈએ હમ બાથરૂમ વગેરે પણ રોજ ધોવાવું જોઈએ તે પણ ખૂબ ક્લીન કરની જરૂર છે, બાથરૂમ વગેરે હમ મેઈન છે, તે તે કેમ છે, તે તે જો સ્વચ્છ રહીને તો બધુ સ્વચ્છ એમ સમજીને ચલાનું અને આપણા ઘે આપની બાર આપણનું આ આંગનું ઊંઘનું બધુ બહાર આવવું જોઈએ કચરો નાખાવો નહી જોઈએ ભાઈ આપણને સૂકો કચરો ઓલો કચરો
અ
કેટલા કામ છે, હમ એ આપ એટલું બારીક બારીક કે તે આપને દેખ આવતું નથી પણ ખૂબ ખૂબ જ કામ કરે છે, તે જીવ તે જંતુ વગેરે જે રે આપનેજ આપને દેખાવતા ને થી ડોળથી પણ તે જયારે કામ કરે ને તો એવું કામ કરે કે બધા રોગ ઉદમ લઈને ઊભા કરી દે એવું કામ કર અને કેમ છે, હા અને કેવા કેવા આજાર થાય તેનાથી ડેન્ગુ મલેરિયા ટાઈ ફેડ, તાપ, સર્દી, ખોકલો એવા બારીક બારીક આજારમાં જે કે કેવા માટે બારીક મારીક છે, પણ એ બી ખુબ ખતરનાક છે. એ આજાર બીના ખુબ ખતરનાક છે, કેવા માટે બારીક બારીક છે, આપને વાટતું હતું નહી આવી શરદી ખો થઈ જાય. પણ તે ખરે આયો ગંદગી રહેે ને એટલે ડાસ મચ્છર થઇ જાય ને એટલે ડેંગુ મલેરિયા એવ આજાર થાય રક્ત હમ અને મ્હજે ખૂબ હ એવ લીવર વગેરે હાર્ટ એટેક એવા આજાર ખૂબ ઉભા રહે પાણી પણ તમે વીસ વીસ ડિગ્રી સેલ્સિયસ માં તો તે તપાડીને પાણી પીવાવું જ હોઈ છે કે તેનામા જે જીવ જંતુ છે ક્ષારનું પાણી છે તે બી જતું રહે જ અને ને આ બોરવેલ નું પાણી કેમ છે ક્ષાર આવે ઊંચા એટલા માટે પીવાવું નહી જોઈ છે તેને એક વીસ કેવા કિમાન દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ગરમ કરાવું જોઈ એ પણ તમે તેને માટલામાં નાખીને ભી પીધું તે પાણીને તો ખુબ સારું
બાઈર અને લોકો છે ને ખૂબ ઘાણ કરે છે.
હા અને હા હા અને બાયર નું જંક ફૂડ ભી ખાવા માટે તે બી એના વટું ખરાબ શેડ્યુલ થાય તે બી તો કેટલા દિવસ ખરાબ રે એટલે મ ઘેરનું તાજુ બનાડેલું રે ન તો ખૂબ ભારી ભી થાય. તે બી ખૂબ સારું છે એક પ્રકારે કે આપને વાટે કે નહીં આપણ બાહરનું ખાઈ રાખ તો એકદમ પ્યોઅર છે, એકદમ સારું છે. તાજી વેજીિટેબલ્સ આવે છે પણ એવું નથી કઈ હમ
ગંદગીરી જવડા તો દેવસ્થાન પ જાય છે આપણ તઈ જાય છે લોકો સ્વચ્છતા નહી મેલે છે એટલી લોકો મન્જે વ્યવસ્થા બી છે.
તે કોઈ રાહ સ્વચતા અ આપણ જય્યારે ભાહર ફિરાને જાય ત્યારે નદી વગેરે પાણી વગેરે રહે ન ઇ નામ બી કેટલી ઘાન રે એમ ઈચ્છા નાહી થાય. આપન મસ્ત રમે ખૂ જય એવું ઈચ્છા નથી થવતી
આપણા વટ કેટલા બધા લોકો સ્વચ્છતા રાખો તમે એ કરો પણ લોકો કોઈ સ્વચ્છતા નહી રાખતું જઈ જાત
કેટલા કાર્યક્રમ રાબાડી રાતે લોકો કેટલા ઘોષણા વગેરે દઈ રહ ફીરી રા કેટલું કર ર તેમના તેના હા તેના તો જેવું થાય તેવું કરી રાખ પણ આપણા લોકો છે કે સાભળા માટે રાજી નથી.
મેલા ર છે.
હા તો આપને તે કેટ કેટલા બી ઉપક્રમ રાબાડે તો હા તે કેટલા બી ઉપક્રમ રાબાડે પણ આ પણ જેવા થ તેવા તેવા નથી રહેવું જોઈએ ને એટલે થોડું ઘરનું તો સમજમાં આવે જ છે આપને એટલે કે આપણને બી સ્વચ્છતા રાખ ખા વુ જ જોઈ છે ખુબ ગરજનું છે નહી તમે બ તમે બિસરાનું નથી કહો પણ સ્વતાનું તો સ્વતા નું કરો ને સ્વચ્છતા બિસરાનું નથી નહી કહો નહી કરો પણ સ્વતામાં
કરે છે પણ પે સ્વતા આપણને કરવા જોઈ છે તો આપણ દેખીને કોઈ બિસરા લોકો કરે છે.
હા પણ તમે બિસરા માટે નહી તો સ્વતા માટે તો કરો. તમારી સ્વતાની જીવની કાળજી તો લો તમે એટલે તમે સ્ વાત તના શરીરની કાળજી રશો તો તમે ઊભા રહેશો નથી તો કાઈ નહી
હા
શરીરની કાળજી તો રાખવા માટે જરૂરી જ છે.
ર સકા ઉઠીને આપનું આનું બાર જોયએ છે ઘેર બારવા જોએ છે બટું
બ્રશ રોજ બ્રશ વગેરે કરાવું જોઈએ જે મોડું વગેરે ધોવાવું જોઈએ જે રોજ આ તો કમ્પલસરી કરાવું જોઈએ છે.
છે એ વ્યો.
અ ખુબ બારીક-બારીક વસ્તુ છે કે આપને મજે આપને વાટતું નથી. અને આપણા કાના કોપરા મે બી કેટલા જાડા થઈ જાય. તે બી તો લેવાઉ જ જોઈએ જે. આપને વાટે કે તે અ કઈ આપને નડતા નથી પણ તે પણ લેવાઉ જોઈએ.
મહિના બે મહિના મે અમે તો સ્વચ્છતા કરે છે.
હા આમ ભી કરે છે અને હમે બિસ્રાા ને ભી કહે એ કે સ્વચ્છતા કરો. નહી સાંભળે તો બી કહે તે અ બોલે કે તમે યમ જ કરતા હતા તમે તેમજ કરતા તા નથી આપનું કામ છે સ્વ છતા બદલ બોલાનું કવાનું તો આપણને કેવાનું. આપણાથી થાય એટલું આપણને કરવાનું.
શાળામા જાય છે ને ત્યાં બી સ્વચ્છતા કરે છે.
હમ્મ એ લોકો શું કરે છે જ્યાં બેઠે ત્યાં પિચકાયો મારે. જ્યાં બઠે ત્યાં ધૂમ્રપાન વગેરે કરતા તા એ લોકોને ખૂબ ગંદી સવાય છે. જે એ એ એવા ગંદા-ગંદા સેવન કરે ને તીના માટે ભી રોગ થાય.
રોગ તો ખૂબ
હા આપણ દેખાય ને ગના તો બઠ્ઠા માટે રોગ થાય. પણ આપણ જો કાળજી લેવે ના તો હા આપણ જો કાળજી લઈના તો કઈ નથી થાય. આપણને એકદમ મસ્ત રહે. સ્વચ્છતા મેલવ જોઈ ખરી વાત છે તો સ્વચ્છતા કરે તો જ આ સ્વ્છ ક્યાં કરે તો આપ પણ છે, ને તો કઈ નહી.
પ્રીક છે આપના એના મે.
હા આઈ તો અને ઓને તે બોલેના સ્વ્છ સ્વચ્છ રાખો આપનું દેશ ભી સ્વચ્છ રખ રાખઈ આ નું ગામ સ્વચ્છ રહેશે, એવા બોલે લો
હા સ્વચ્છ ભારત સ્વચ ચા અભિયાન રહે છે.
સ્વચ્છ સ્વચ્છ જ ઘર રશે ને ઘેર વગેરે એ પણ સ્વચ્છ રહી કે તમે કેટલા બી થકેલા રહો ને કે મનની ડાયરેક થકાવટ બઘી નીકલી જાય.
અને કચરો વન રહે છે ઘેરમે સ્વચ્છ રહે છે તો આપને કેવું લાગે છે? આ કેવું દેખાઈ રહી શું દેખાઈ રહી? અને સારું લાગે એ બધુ આવડી ના મેલે છે તો હા તે સર ધ્યાન દેખને. તેને ક્યારે આવુ ક્યારે ને એવું થાય?
એવું થાય છે તે કેમ છે અને મન બી બઢુ અચવિચ અને બધું ચીડચીડ થાય છે. પસારો દેખને અને કેમ છે પસારો આવડેલો રે તો મન આખા દિવસની થકાવત પણ મીટી જાય અને એક નવીન ઉર્જા તૈયાર થાય એટલા માટે સ્વચ્છતા કરાવવું જ જોઈએ, જે તમે પણ તમે પણ લોકોને જાગૃત કરો. સ્વચ્છતા કરવા માટે અમે પણ લોકોને કેચ અમે બી અવ અવ અ તું અ હમ્મ મય કેશું અ એટલે તમે ભી કો.
સ્વચ્છતા હન બારા મે ખુબ સારું લાગ્યું બોલે તો, હ ચાલસે હવ.